રામ
આપડે આવી સઅં સામાજિક પ્રસ્ણ વિશે હવે વાત કરીએ. કશુ જણાશે મને સામાજિક પ્રસં વિશે. આપણા ભારત ભારત નું સાંસ્કૃતિક વાર તો ઘણા સમયથી જો આ પેલાના જયારે રાજા રજવાડાનો સમય તો ત્યારથી જ સાંસ્કૃતિક સામાજિક જે વાજ જે ચલાવી રહ્યા છે. તો તમે મિ ત્ર થોડુંક મને જણાવશો.
હા મિત્ર આપડે જણાવીએ કે ઘણા બધા આપડા સામાજિક પ્રસંગો આવી રહ્યા છે. આપડા સમાજ આપડી જેવી જાતિ હોય છે ને સમાજ હોય છે તેમાં ઘણા બધા પ્રસંગો હોય છે. આ પડે સમાજમાં ગણાય જાએ તો દિવાળીઓ હોય છે પછી હોળી એ આપડી સામાજિક પ્રસંગો હોય છે જે આપ સમાજો સમાજ ઘણા વર્ષોથી જે ઉજવતો હોય છે. તેને સામાજિક પ્રસંગો કહે છે. મિત્રો તમારે ત્યાં હોળી કેવી રીતના ઉજવાય છે કશું જણાવસો?
હા મિત્રો સામાજિક પ્રસંગમાં આપણે લઈએ જેમ કે હોળી આવે દિવાળી આવી જાય. પછી એમાં ઘણા એવા પ્રસંગો આવી જાય જેમાં જે દેવ-દેવતાને પણ પૂછ તા હોય છે એવા પણ પ્રસંગો લેતા હોય છે. જેમ કે તેમાંથી આપણે લઈએ એક હોળી અને દિવાળી. તો હોળીનો સમય જયારે આવે છે ત્યારે પેલા તો લોકો જે ગ્રામ્ય વિસ્તાર કે મોટે ભાગે રેતા હોય છે એ લોકો પોત-પોતાના ઘરથી લાકડાઓ કે જંગલમાં જઈને બીજા જે સુકાઈ ગયેલા હોય એ લાકડા હોત્તા હોય છે અને બધા સાથે મળીને કામ કરીને હોળી બનાવતા હોય છે. ને જયારે તે લોકો હોળી બનાવતા હોય છે ત્યારે તે હોળી ના એક વચ્ચે મોટો થાંભલો હોય છે, તેના પર એ લોકો વિધિઓ કરીને પશી એના પર નાારિયેળ, ખજૂર દાળ ચોકલેટને એ બધું ઘણું બધું બાંધી દેતા હોય છે. પશી જયારે એ લોકો હોળીસ સળગાવાનું રે ત્યારે એના પેલા એ લોકો વિધિઓ કરતા હોય છે કે એ લોકોના ધાર્મિક તા મુજબ એ લોકો મંત્ર ને એવું બધું બોલીને એમ ગોળ-ગોળ, ઢોલક ને એવું વગાડતા ને મંત્ર બોલતા ને ફરતા હોય છે.
ને તે રીતના એ લોકો સળગાવીને પોતાની હોળી આપણા દેશમાં ઉજવતા હોય છે લોકો. તો મિત્ર. આપડે રીતના હોળી ઉજ હોય છે અને અમારે તા તો દિવાળીમાં એવું હોય છે કે આપડા જે ઘરમાં બધે સાફ સફાઈ કરતા હોય છે અને ત્યારબાદ આપણે પીઓ અને બધા ફટાકડા ધૂમધામથી દિવાળી ઉજવતા હોય છે. મિત્રો સામાજિક તહેવારમાં એવું પણ હોય શકે કે જે આપણા સમાજમાં ઘણા ઘણા ઉજવતા આપડે તહેવારો હોય છે, કોઈના ઘરે નાનું બાળક જણું હોય તેનો પણ એક ત તહેવાર જ જો છે. મિત્રો તમારે અશુ કશું જણાય છે? સામાજિક હા, મિત્રો સામાજિક તહેવારો જેવો છે કે જેમાં બધું, જે ગામના કે અમુક જે શહેરી વિસ્તારમાં હોય છે કે જે અમુક નગર હોય છે એમાં જે વિસ્તારમાં જો ગામ હોય તો ગામ એ નગર હોય તો નગરો, કેટલા જો ગામમાં ધારો કે થતો હોય તો તેમાં બધા જ ગામના સહભાગી થઈને એ તહેવાર ઉજવ તા હોય છે, તે રીતના આપણે તહેવારોમાં લઈએ તો દિવાળી દિવાળી એવું તહેવાર છે કે એમાં પણ ઘણા બધા લોકો મળીને એક સાથે જ ઉજવ તા હોય છે. જયારે દિવાળી હોય છે, ત્યારે લોકો વહેલી જ સવારે ઉઠીને ઘર આંગણુ સાપ કરીને પસી ઘરની બહાર જે આંગણું હોય છે, તાં રંગોળી પાડતા હોય છે અને દેવ એ લોકો ના ઘર ના કે, જે દેવને માનતા હૈ એ લોકો તે દેવને પહેલા ખાવાનું આપતા હોય છે. ને ઘરના જે મોટા સદસ્ય હોય છે, એ લો તો અમુક વાર તો ઉપવાસ પન મોટે ભાગે રેતા જ હોય છે.
જે ઘરના મોટા સભ્યો હોય છે, તે રીતના એ લોકો હં સરસ રીતે, ધાર્મિક રીતે ઉજવતા હોય છે. તો તમે મિત્ર આગળ શું જણાવશો આમા?
હા મિત્ર, તારી વાત એક સાચી છે કે બધા જયારે સામાજિક તહેવાર હોય છે. ત્યારે બધા સમયના લોકો ભેગા થઈને, તહેવાર ની ઉજવણી કરતા હોય છે. જેથી સમાજ એકઅઠો થઈને બધાને આપડણેે પ્રસંગોનો ઉજવણી કરીએ છીએ. મિત્ર હવે તો ઘણા બધા તહેવારો હોય છે, ધનતેરસ હોય છે, કાળી ચૌદસ હોય છ. એ એવા જાત જાતના તહેવારો આપડણેે બધા ભેગા થઈને ઉજવીતા હોય છે. સામાજિક તહેવાર એવો હોય છે કે, બધા સમાજના લોકો એક સાથે ભેગા થઈને તે તહેવારની ઉ જવણી કરતા હોય છે.
તા હોય છે. મિત્ર ત્યારે ધ્યાનમા એવુ એકાદ છે કે, તેના જેવા આજે સમાજના લોકો બધા ભેગા થઈને પૂજવણા કરતુ ઓય છે.
હ
હ, તેમાં જો આપણો ભારતનો જો મોટો તહેવાર લીયે તો, બો ખાસ કરીને હોળી ને ધૂળેટી ને અજુ દિવાળી એપ એ એવા તેહેવારો છે કે, તેમા મોટે ભાગેના લોકો કે અલગ અલગ ધા ધર્મ ના હોય તો પણ એ તહેવારો ઉજવતા જ હોય છે કારણ કે, જયારે તેહેવારો ઉજવવામા આવે, ત્યારે એમા કોઈ પણ ધરમા કે જાતિ એવી કોઈ જોવામા આવતુ નથી. ધર્મમા અન સામાજિક એવા ધર્મો ઉજવવાથી લોકો એકબીજાની નજીક આવે છે અને એકબીજા સાથે વાત તાલાપ થાય છે અને એ લોકો વચ્ચેનો સંબંધ પણ એવો સારો બનતો જાય છે.
હ હા મિત્ર, તારી વાત સાચી છે, કે સામાજિક તહેવારોન લીધે આપડા જે સંબંધો હોય છે. તે નજીક બી આવતા હોય છે અને અમુક સમા આપડણે સમાજમાં કેવું હોય છે કે, અમુ કને અમુક પ્રતિ ગલ ત્ફેમી હોય છે, જેથી લોકો એકબીજાના ઘરે આવતા નથી અને જે જેના કારણે એ લોકો તહેવાર ઉજવ કઈ નથી પરંતુ અમુક સમય એવુ થાય છે કે, તેમની ગલતફેએેમી દૂર થાય છે અને તેઓ આ બધા તહેવારો સાથે ઉજવે છે અને તેમની ગલતફેમી દૂર થાય છે. જે તે આ સામાજિક તહેવારો બધાના ઘર નજીક લાવામાં ઉપયોગી થાય. છે અને બધાની ગલત ફેમી પણ દૂર કરે છે મિત્રો તને હોળી વિષે કશું ખબર છે. તો મને જણાવ તું
હા મિત્ર-હો- હોળી ખુબ જ - એવો પ્રખ્યાત ને ભારતીય સંસ્કૃતિ ને પહેલા થી જ
હમ
પરિવાર છે. પ ના મત ભાગિ ના લોકો સામેલ થતા હોય છે પરંતુ, પહેલાના જે રીતે હોળી ઉજવતા હતા મિત્ર તેવી રીતના આજના જમાનામાં પણ જે એ રીતના લોકો હોળી ઉજવતા નથી કારણ કે મિત્રો પહેલાના જમાનામાં લોકો એકદમ ધાર્મિક રીતે કંઈ વધારાનો ડીજે કે સ્પીકર લગાવીને નાચતા ન હતા પરંતુ, આજે આપણે જોઈએ તો એ ખાલી એક ફક્ત ઉજવાની છે. અપેકસજ લઈને. ખાલી એક ફક્ત ઘરમાં લઈને એ લોકો ડીજે કે સ્પીકર લઈને ફક્ત નાચતા હોય છે પરંતુ એ લોકોને એ હોળી ઉજવાનો કે કોઈ તહેવાર ઉજવાનો રસ હોતો નથી. તો તમે મિત્રો આના વિશે આગળ તમે હું જણાવ છો?
હા મિત્રો તારી વાત સાચી છે કે અ હવે ન હોળીઓ સારી રીતે ઉજવતા નથી તેવું તેમાં ઘણા બધા કલર નો ઉપયોગ કરે છે અને હા હાનિ પહોંચાડે છે. છે પેલા ના લોકો આપણે ના કેસુડાના ફૂલ થીને એવી રીતના રંગ બનાવતા હતા ને તે લોકો હોળી હોળી ઉજવતા જેથી કોઈને હાનિ ભી ના પહોંચી અને પ્રદુષણ ના કરે પણ હવે ના લોકો ઘણા બધા કેમિકલ વાળા કલર નો ઉપયોગ કરે છે જેથી લોકોને હાની ખૂબ પહોંચે છે અને તેઓને ઘણી બધી ચામડીનો ઉપયોગ થાય છે. મિત્ર તો મને કશું જણાવશે આપણા સામાજિક તહેવારો વિષે
તહેવાર વિષે -હા મે તમે કિધું ‌છે એમ જયારે હોય પછી ત્યારે તેના બીજા દિવસે ધટી ના કહેર હોય છે એટલે કે એ બંને સાથે જ તહેવાર આવતા હોય છે એમાં એ ધુળેટી ના દિવસે હોય તો મોટે ભાગેના પહેલાના લોકો જે કુદરતી રીતે મળતા ફૂલોને એમાંથી રંગ બનાવતા ને કાદવ ને માટીને એવું મિક્સ કરતા હતા પણ જો આટલો નુકસાન કરે માણસ માટે ન હતું પરંતુ આજના જમાનામાં જે જોઈએ તો મોટે ભાગે લોકો કેમિકલ યુકત જે રં- રંગો હોય એનો ઉપયોગ કરતા હોય છે જેથી એ એટલા હાનિકારક હોય છે કે ક્યારેક આંખમાં પણ જાય તો આંખ આંધળપણું પણ આવી શકે છે અને ક્યારેક વાળમાં માથામાં પડી જાય માથામાં એલર્જી પણ કરી શકે એટલા ખતરનાક હોય છે. જે આજના જમાનામાં ઉજવતા હોય છે એટલા, એવા બધા ખતરનાક રંગો તો એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આનાથી કેટલી બધી ખરાબ એવી આડઅસર માણસને અસર કરે છે. એટલે એ લોકોએ ધ્યાન રાખવો જોઈએ કે કયો કલર વાપરવાથી કેટલું નુકસાનકારક છે આપણા માટેજ તો તને આગળ શું જણાવ આપ જે સામાજિક વ્યવહાર હોય કે આપડા અમુક દોરિયા હોય છે તેને નક્કી લાવે છે અને અમુક વ્યક્તિ. તેની જે વ્યક્તિ હોય છે તે દૂર કરે છે. અગર હોય છે તે આવા બધા. સામાજિક વ્યવહારો આપડા આપણા.
શી એ આપડે.
આપડે
આપડે ઘર ઉસકે જાણી અં